હ
હેલો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજામાં તમે કેમ છો
મજામાં મજામાં હા હો જમી લીધું શું પડ્યું રૂમાલ પડ્યું
હે
કઈ પડવાનું અવાજ આયુ રૂમાલ પડ્યું
ના ના ના અરે બાર વરસાદ પડે છે ને તો કપડા ભીના થઈ ગયા એટલે એ બધી એ કપડાં ઉતારતી હતી
હમ બીજું કો કેમ છો
હેલો હા બસ એકદમ મજામાં તમે બોલો
બસ મારે કપડાં પલળી ગયા હું રસોડામાં હતી કામ કરતી હતી એટલામાં તો આખા કપડા પલળી ગયા
અરે હું તો આજે સવારની સિટી માં ગઈતો તો સિટી માં આપડે કપડા લેવા પાચકુંવા નઈ કાલુપુર ત્યાં ગઈ તે ત્યાંથી કપડા લાય ને તો અમે સાડા છ આખો દિવસ સિટી માં જવાના ટાઈમ ના મળે આખો દિવસે ત્યાંનું ત્યાં જ નીકળી ગયો
કપડા એક દુકાનમાં ના ગમે એટલે બીજી દુકાનમાં બીજીમાં ના ગમે એટલે ત્રીજી માં પછી તમને ખબર જ છે લેડીસોનું બધું
હા એ તો એવું જ છે એટલે ખરીદી કરી આવીયા આજે એવું
હા એજ ને મે કીધું લાવ ને આજે હવે હવે શું ત્યાં સેલ ચાલે છે સિટીમાં હા સોરી ત્યાં ડ્રેસની સિટી માં નઈ ત્યાં ડ્રેસ ની સેલ ચાલે છે એ પણ કેવી રીતે કે અઠવાડિયે આપડે જયારે ર રક્ષાબંધન આવે ને
હમ
એમ એના થોડા દિવસ પેલા મતલબ કે હવે એક મહિનો બાકી છે ને તો એમણે સેલ ખાલી અઠવાડિયે બે અઠવાડિયા સુધી જે આપડે ડ્રેસ ચાર ચાર હજ જાર ના હોય ને આપણને વધાર થી વધારે હજાર બે હજાર ઓછા કરીને આપે આપણને બસ
સારું કેવાય ન તો બે ડ્રેસ આવતા ત્રણ ડ્રેસ આવી જાય
હા ના મેં જ્યાં આડત્રીસો નો ડ્રેસ લીધો ને તો મને એમાંથી આડ ત્રીસોની જગ્યાએ મને એ વસ્તુ અ ના અઠયાવીસ નો ડ્રેસ હતો આડત્રીસ નઈ અઠવીસો નો ડ્રેસ એક લીધો. તો એ મને છવ્વીસો માં પડે મતલબ બસો રૂપિયા ઓછા કર્યા બસ સેલમાં આ હોય.
ના એ કઈ કામ નું નહી એના કરતા પછી આપણે અહિયાં બીજી હું સાડીઓ ને લેઉું છું ત્યાં તો જેન્યુઅલ સેલ હોય છે.
પણ સાંભળો અમારે પંજાબી માં શું હોય બધા ડ્રેસ ના હેવી નેવા એવ બધા લે.
હમ્મ, હમ્મ, હમ્મ.
એટલે આ સાડી વાડી અમારે કોઈ પહેરતું નથ
કરવા નહી દેતા. અમારે સાડી પહેરે ને હવે મહિના અમારે મહિનું સેલ ચાલે આ મહિનું આખું રક્ષા પૂનમ સુધી બધું સેલ ચાલે. એટલે અમારે તો બારસો ની વસ્તુ આઠસો માં આપી જ દે છે એટલે અમારે તો કેવું હોય લગ્ન પ્રસંગ ને મામેરું ને એવું બધું આવતું હોય છે ને તો અમે તો હમણાં સેલમાં જ લઈ લઈએ હમણાં અમારી સાડીઓમાં તો જેન્યુલ સે આમ સો બસો નહીં પાચસો પાંસો રૂપ પીયા ઓછા હોય છે. આપવા લેવાની હોય ને હજાર ની સાડી હોય તો એ તમને પાંચસો, પાંચસો સાહીઠ, ચારસો હે
અરે અમે પણ સવારે ગયા ન તો આપડ અહીંયા તો વરસાદ નતો પણ ત્યાં ગાડીમાં અમે ગયા ને રિક્ષા માં અમે ચાર જણ ગયા. તો રિ સામાં અમે કાળુપુર પહોંચ્યા ને તો એવો વરસાદ ચાલુ થઈ ગયો એવો ચાલુ થયો કે બંધન ના થાય કે અમને એમ કે યાર ક્યાં આ વરસાદ ના પછી લઈ લઈને બધા થેલાઓ પણ ફરીશું. બંધ થાય તો સારું આગળ જઈને જોયો ને તો વરસાદ બંધ થઈ ગયો.
હમ્મ.
આપડ અહિયાં હતો નઈ અને ત્યાં વરસાદ પડતો હતો.
હમણાં મેં મારા મમ્મી ને ફોન કર્યો નરોડા બાજુ મમ્મી રહે છે.
હા.
તો મમ્મી કે શું કરશે મેં કીધું કપડાં ઉતારતી હતી વરસાદ આવ્યો તે. તો કે ત્યાં વરસાદ આવે છે મેં કીધું હા મા મમ્મી કે અહીં તો કઈ વરસાદ નથી કે એટલે પવન છૂટો ઠંડો ઠંડો લાગે છે મે
અહિયાં તો જો ન હમણા જ જોયું તો મેં કીધું અરે અરે સવાર ના કપડા બહાર સુકાયા હતા અમુક ઉતારી દીધા અમુક જે ભીના હશે. તે ઉતારવાના આ લોકો ભૂલી ગયા છે. તે ફટાફટ ઉતારીને બધું મેં કીધું લે મૂકવા દે અંદર.
હમ્મ, મારા ખાસા ભીના થઇ ગયા કપડા.
શી ખબર કેયા આપણેે પણ આપણનેમ કે વરસાદ ક્યાં પડવાનો છે પણ આ તો અચાનક જ
અમારે તો શું હવે જો મારી નાણંદ ની છોક કરી ના લગન એટલે હમણાં સેલ ચાલુ થઈને એમાં તો જતા જ રહેવાના અમારામાં મામેરું ભરે. મામેરું એટલે મારી નણદના છોકરીના કપડા નણદના એમની કેટલી નણંદો, જેઠાણી, દિરાણી હા નણંદ ની છોકરી ના હોય ને એટલે અમને મામેરું આપવાનું.
ના તો એ બતલબ એના આખી ફેમિલી ના આપવાની એમ?
એક આખી ફેમિલી એમની નણદ નાય આપવાના એમને દેરાણી જેઠાણી હોય એમને આપવાના છોકરીને લગ્ન નો ચોળો આપવો પેલું કઈ ને લહેંગા.
હા, હા, હા.
એ નાના ના મામા ના ઘરનું હોય છે એ આપવાનું
મારે આમ તો મામા ના ઘરનું જ હોય છે મામા અમને ચૂડો આપે પછી શું કેહેવાય કપડાં આપે જે મામાથી મતલબ ચંપલ છોકરીને બધો જે કઈ હોય ને બધું માનમાં આપે. પણ તમારે જેમ તમારે જેમ ના આપે મતલબ મને ને બે બે અવાજ આવે છે પાછળ હું બોલું છું તો મારો જ અવાજ મને રીપીટ સંભળાય છે.
એ ઘણી વખત નેટવર્ક નો ઈશ્યુ રહેતો હશે ને એટલે એવું થતું હશે કા તો વોલ્યુમ ઘીમો. કરી દેજો તમારા જ ફોન. કઉ છું નહી તો તમારા જ ફોન નો વોલ્યુમ ધીમો કરી દેજો.
વોલ્યુમ ઓછો. છે પણ એમાં ખબર નહીં એમ તમે બોલો છો તો એ મને એક વાર સંભળાય છે. પણ હું જે બોલું છું એ બે બે વાર સંભળાય છે. બસ હવે હવે હવે થઈ ગયું હવે થઈ જો પછું થોડું થોડું આવાનો સ્ટાર્ટ.
એ થોડું હવે વરસાદ નું મોસમ આવ્યું ને એટલે થોડી પ્રોબ્લમ આવે છે એવું.
હમ અચ્છા સમજી ગઈ ચાલો ને થઈ ગયું ‌.
બીજું એકદમ શાંતિ શું જમ.
ખબ હું પણ એજ પૂછવાની હતીજ. તો સાચું કહું હું કઈ જમી જ નથી.
હમ હમ.
આજે ને મતલબ સાંજે આયા ને થાકી તૂટી ને સાડા છ સાત તો આ ઘરે યાર આઈને પછી. પછી અમને એ માથું ચડ્યું હતું ને તો કોફી બનાવી ને સાથે પછી મે બિસ્ કીટ ખારીને આવું બધું લઈ લીધું તું.
એટલે પછી ભુખ ના લાગે.
એટલે પછી એજ ખાઈ લીધું ને તમે પેટ ભરી ને એજ ખાઈ લને ને હવે રોટલી ખાઈ પછ. પી પાછું વોમિટ જેવું થશે.
મારી છોકરીને તો ગોતા મૂકી આઈ તી મૂકવા ગઈ હતી ને યોગા માં. તો એમને કીધું થોડી વધારે વાર લાગશે આગળ કોમ્પિટિશન છે હવે.
અચ્છા.
જી એફ વાઇ નો એટલે કે થોડી વાર બેસવું પડશે આમ કર. ના મારે સાડા આઠ વાગે ત્યાંથી નીકળી તો મે કીધું હવે. જઈ અડધો કલાક પહોંચવામાં લાગશે નવ વાગી જશે. એટલે હું આવતા આવતા રસ્તા પરથી ભાજી પાઉ લેતી જાય. એટલે મેં કીધું હવે નવ વાગે જવું એના પછી શું વિચારવાનું મેન. તો બનાવવામાં વાર નથી લાગતી વિચારી વિચારીને થાકી જવાય. બટાકા કોઈ ના ખાય દાળ ભાત બીજું ના ખાય કઢી એક ના ખાય હા વેકલ આવડે છે ને તો મારું કેટલું કામ હોય સવારે સાત વાગે સ્કૂલ મુૂકવા જવું બાર વાગે લેવા જવું. ચાર વાગે ટ્યુશન ન્યુ રાણી મુકવા જવું પાછું છ વાગે લેવા જવું. પછી યોગા ન્યુ ગોતા મૂકવા જવું પાછું લેવા જવું. હમ એટલે મારો બે ફુટ. આવા જવાના ગણીએ તો છ ધક્કા થઈ.
હા સવારે અલગ ને સાંજે અલગ એમ.
હા પછી રાત્રે યોગા નથી છ થી આઠ નું.
હા અચ્છા એ પાછા અલગ એમ.
હા ક્લાસીસ અહીંયા છે. એટલે મારે આખો દિવસ નીકળી જાય છે.
એટલે છોકરા ને છોકરીને લેવા જાવ છો એમ.
છોકરીને છોકરાને તો ગાડી આવડે છે ફોર વ્હીલર, ટુ વ્હીલર. એની જોડે લાયસન્સ છે. આને તો આવડે છે એ તો બુલેટે ચલાવી લે છે પર હજુ સોળ વરસ ની ને.
અચ્છા અચ્છા અચ્છા હમ.
એટલે વિકલ્પ આપતા નથી એને. થોડું હમણાં સોડમાં એની બર્ડે આવશે ને સપ્ટેમ્બરમાં એની બર્થ ડે થઈ છે એટલે પછી હવે જોયું નહીં. બાર તારીખેની બર્થ ડે છે એટલે તેર તારીખે એપ્રિલ આઠ તારીખકે
મારી આઠ નવય આવે છે મતલબ કે આઠ નવ આઠ સપ્ટેમ્બરે. અચ્છા એવું છે આમ લેતો તો સારું કેવાય.
તારી બાર તારીખે બર્ડે જાય તેર તારીખે હું તને એપ્લિકેશન આપી ને ને એક્ઝામ અપડવી દઈશ.
હા
લાઈસન્સ ની આમ તો ચલાવી તો લે છે હણા જોયું ને! બધી સ્કૂલોમાંને બધે બેન્ડ કરી દીધું છે. છોકરાઓની ગાડી પકડાય એટલે મમ્મી પપ્પાનેં અંદર નાખે ને પછ પચીસ હજાર નો દંડે લે છે.
અમે તો હવે સ્કૂલ જતા નઈને અમને હવે એટલું ખબર નથી હવે તો એવું છેતું
ને બધું કે લું વાયરલ
ના હું ના ઇન્સ્ટાગ્રામમાં ઓછું જ મતલબ કે જોઉં છું. મતલબ હા સોશિયલ મીડિયા એટલું યુઝ નથી કરતી હું વધારે યુટ્યુબ જોઉં છું.
હમ હમ એટલે હમણાં તો એક બે એક્સિડન્ટ થયા ને નાના છોકરા છોકરાઓ લઈને જતા હતા એટલે.
હમ
તો બઉ બધા આમ હવે તો શું રૂલ્સ કાઢ્યું છે કે જે છોકરાઓ સ્કૂલમાં ગાડી લઈ આવે ને તો એમના મા બાપની પરમિશન ને સ્કૂલની પરમિશન ને ફોર્મ સબમિટ કરવાનું ને એમના ડ્રાાઈવિંગ લાયસન્સ સબમિટ કરાવવાનું.
પણ એ વસ્તુ સારી. એ વસ્તુ સારી કેમમ કે આજકાલ બધા બાળકોને હવા હમાં ગાડીઓ ચલાવે પ આકડ દન હઊા ઊદા પડ્યા.
એ તો પડે પડે પણ અમારા જેવાને પાડી દે છે. આપણે મારી ગાડી તમે જોશો તો ચાલીસ થી વધારે ચાલે જ નહી. મારી છોકરી ત મમ્મી મોડું થાય
અને હું તો જો સાચું કહું હવે આજકાલ તો લોન ઉપર બધા હપ્તાઓ ચાલુ થઈ ગયા ને તો બધા ઘરે ઘરે બધા કાર ને ગાડીઓ વસાવી લીધી છે આ શું કેવાય બેક્ટીવા બેક્ટિવા તો ઓછી પણ વધારે કારના લીધે પોલ્યુશનને કેટ એટલું થાય છે યાર.
ટ્રાફિક કેટલું આજે હું કઉ છું હું પોણા કલાક થી પહોંચી અને યોગા છ વાગે લઈ ને નીકળી હતી ને છ ને ચાલીસે પોહોંચી હતી બોલું કેટલો ટાઈમ લાગ્યો મને. એટલું આખું બ્રિજ થી લઈને દોઢ કિલોમીટર લાંબી
અહિયાં આપડે અહિયાં ને પણ સાચી વાત છે આપડે અહિયાં ને હવે દિલ્હી જેવું સિસ્ટમ થઈ ગયું છે.
હમ પણ હવે તો કે છે ને બે હાજર સત્યાવીસ માં બધી પેટ્રોલ ગાડી બેન્ડ કરશે ને
આમ તો જો ને પેટ્રોલ ગાડી તો ઇલેક્ટ ટ્રીક ગાડી લોકો લઈને ફરે છે પણ એનું લુક નથી સારું આવતું.
ના ના પણ હવે ગવર્મેન્ટ બેન્ડ કરશે, બે હજાર સત્યાવીસ આવશે નો. તો ટોટલી, ના ના ગાર્ડિયન્સ આગળ થી જેવું તમે કીધુંને તમે સોશલ નથી. જોતા મને થોડું ન્યુ મને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો હું મને ન્યૂઝ નુ મતલબ એડવાન્સ તો પેલા જ ખબર પડી જાય એટલે મારા હસબન્ડ મને કે તું કહે છે એ ભવિષ્ય માણી સાચી જાય છે. પર એતો સું ન્યુઝમાં જોઈ લઉં છું.
કઈ નહી ચાલો મળીએ હ ને, હા ઓકે બાય, જય શ્રી કૃષ્ણ. હા, જે શ્રી કૃષ્